હલો
કેમ છે
બઉ મજા તમે કેમ છે
બહ મજા શું કરે છે અત્યારે
બસ અત્યારે કિચનમાં મમ્મી સાથે નવી હેલ્ધી રેસીપી ટ્રાય કરી રહી હતી તું કેમ છે તે જમી લીધું
હા હું પણ હમણાં જ જમી ને બેઠી પણ યાર આજકાલ મને બપોરે જમ્યા પછી બહુ આળસ આવે છે અને વજન પણ વધી રહ્યું છે એવું લાગે છે તું શું હેલ્ધી બનાવી રહી છે
અરે હું અત્યારે છે ને ઓટ્સ અને વેજીિટેબલ ઉપમા બનાવી ર તે જે આળસ ની વાત કરીને એ આપણા ખોરાક ના લીધે જ હોય છે આપણે જેવો ખોરાક ખાઈએ ને એવું જ આપણું શરીર કામ કરે છે
હા યાર વાત તો સાચી છે મારું આજકાલ બહારનું જંક ફૂડ બહુ વધી ગયું છે વેકેડ આવી એટલે પીઝા બર્ગર કે પાણીપુરી તો જોઈએ છે તું તારું ડાય ડાયપેટ કેવી રીતે મે મેનન્ટ કરી છે
જો બહારનું ખાવાની ના નથી પણ ક્યારે જ જ હોું જોઈએ રોજિંદા જીવનમાં આપણો ખોરાક બેલેન્સ હોવો જરૂરી છે જેમકે સવારના નાસ્તામાં ફણગાવેલા કઠોર ખા ફ્રૂટ ખાવા જોએ જોએ એનાથી આખો દિવસ છે ને આપણા શરીર ને એનર્જી મળે છે અને જો આપણે સવાર માં જો જંક ફૂડ જેવું કઈ બી ખાઈ લીધું હોય ને તો આપણને એસિડિટી નો પ્રોબ્લેમ થાય છે
સાચી વાત છે હું તો સવારે ઉતાવળ માં નાસ્તો જ નથી કરતી સીધું બપરે લેન્સ લઉ છું
અરે એ તો સૌથી મોટી ભૂલ છે સવારનો નાસ્તો રાજા જે જોઈએ બપોરે તો દાળ ભાત રોટલી શાક ખાઈ શકે પણ સાથે સલાડ અને છસ ચોક્કસ રાખવા જોઈએ સલાડ થી શરીર ને ફાઈબર મળે છે જે પાચન માટે બહુ સારું છે અને જો તું બપોરના ખાવાના ટાઈમે જો તું બહારનું જંક ફૂડ ખાશે તો તને કામ કરવામાં પણ આળસ આવશે અને તેના કારણે તારું શરીરને પણ દુખાવો જેવું લાગવા માંશે અને તેને કામ કર ની ઈચ્છા નહી થશે અને જો તું છાસ પીસશે તો તને શરીર ઠંડક પણ મળશે
અચ્છા એટલે જ મને ઘણી વાર એસિડિટીની પ્રોબ્લેમ થાય છે રાત્રે કેવો ખ ખોરાક લેવો જોઈએ
અ રાત્રિ નો ખોરાક છે ને હંમેશા હલકો હોવો જોઈએ જેમ કે ખીચડી કઢી સૂપ અથવા ખાખરા અને હા રાત્રે જમી ્યા પછી તર સુઈ જવું નહીિ કારણ કે આપણે ખાઈને તર સુઈ જઈએ ને તો તે આપણા શરીરમાં જે ડાયજેશન થવું જોઈએ એ થતું નથી અને આપને એસિડટી જેવું લાગે છે આપણે જમ્યા પછી થોડી વાર વજ્રાસનમાં બેસવું જોઈએ પાંચ દસ મિનિટ અથવા તો આપણે ચાલવું જ જોઈએ અડધો ખણ કલાક એટલે આપડે જેમ ચાલીય ને તેમ આપણું શરીર સારું અને આપણું ખાવાનું પણ પાચન ક્રિયા સારી થાય છે
વા તને તો ફૂડ અને ન્યુટ્રી્રીશન વિશે બહુ મસ્ત નોલેજ છે પણ યાર ઘરમાં રોજ હેલ્ધ ખોરાક બનાવવાનો ક કંટા કંટાળાજનક નથી લાગતો તને
બિલકુલ નહી હેલ્ધી ખોરાક પણ ટેસ્ટી બની શકે છે જેમ કે તું ઘઉંના મેંદા ના પીઝા ખાવાને બદલે જો ઓટ્સ કે રાગીના લોટના બેઝ બનાવીને હોમ મેડ હેલ્ધી પિઝા બનાવી શકે શાકભાજી ભરપૂર નાખવા એટલે સ્વાદ અને હેલ્ધી બંને સચવાઈ જશે એટલે કે જો આપણે છે ને ને પીઝા ની એવું બધું આપડે બહાર થી ખાઈએ ને તો એ જે બધી વસ્તુ હોય એ બધી ંદની આવે છે અને એ મેંદો આપણા શરીર માં જેમ જાય તેમ એ મેંદો ખુલે છે અને આપણા શરીર માટે એટલો બધો સારો ના કવાય કોઈ વાર આપડે ખાઈ કાઢીયએ તો જ ડેય માટે સારું ન કવાય એટલે બાર ન જક ફૂડ ખાવા આપણે એજ વસ્તુ આપણેે ઘરમાં બનાવીને ખાઈએ તો એ સારું કેવાય અને આપણા શરીર માટે પણ સારું
અરેેવા આ તોસ્ આઈડિયા છે હું આ વીકેન્ડ પર જ આ ટ્રાય કરીશ બીજું પાણી પીવાનું કેટલું મહત્વનું છે છે
હ ખબ જ વધ ખુબ જ વધારે પીવું જોઈએ દિવસમાં ઓછામાં ત્રણ થી ચાર લીટર પાણી પીવું જ જોઈએ ઘણી વાર આપણને ભૂખ નથી લાગતી લાગ પણ શ પણ શરીર ડિહાઈડ્રેટ થઈ જતું હોય છે પાણી પીવાથી સ્કીિન પણ ગ્લો કરે છે અને શરીર શ ના ટોક્સિસન પણ બહાર નીકળી જાય છે એટલે કે આપણે છે ને પાણી ભરપૂર માત્રામાં પીવું જોઈએ જેમ આપણે વધારે પાણી પીશું તેમ આપણું શરીર પણ સારું રહેશે અને અ પાણી વધારે પીવાથી આપણને ફાયદા પણ થાય છે જો આપણે અ જેટલું પાણી પીવું હોય એટલું એના કરતા પણ થોડું વધ આપણે પાણી પીવું જોઈએ જેના કારણે આપણને અશક્તિ જેવું ના લાગે અને પાણી જેમ આપણે વધારે પીએ છેએ ને તેમ આપણા શરીર માટે સારું કે અને રોગ પણ દૂર થાય છે એના કારણે
હું તો આખો દિવસમાં કપમાં કામમાં પાણી પીવાનું ભૂલી જ ગામ છું આજ થી જ. ફોનમાં વોટર રિમાઈન્ડર એપ ડાઉનલોડ કરી લઉં છું.
હા. તે ખુબ કામ લાગશે અને હા પેકેટ વાળા ફૂડ અને સોફ્ટ ડ્રિંકસ થી ડ્રિંક્સ થી જેટલું દૂધ કહેવાય ને એટલું સારું કારણ કે એમાં સુુગર અને આજ વેઈટિગ બહુ વધારે હોય છે. છે એના કર એના કરતા આપણે ઘરે લીંબુ પાણી અથવા નારિયેળ પાણી પીવું એ બેસ્ટ છે, જો આપણે બહારનું પેકેજિંગ ખાય છે, એ ક્યાર નું પેક હોય છે. અને એ આપણા શરીરમાં જાય એમાં કેટલા કેટલા એ ખાતરો હોય. જે આપણા શરીર માટે સારા ના હોય છે. જેના કારણે એ આપણા શરીરનું. શરીરમાં આપણા શરીર ને બગાડે. અને એના કારણે આપણને અશક્તિ લાગે છે, અને આપણું શરીર પણ એમ સારું રહેતું નથી. એના કરતા તો આપણે ઘરે હોમ રેમેડી માં આપણે લીંબુ શરબત તાપ હોય. કયારે લીંબુ શરબત બનાવીને પી શકીએ નારિયેળ પાણી પી શકીએ એ આપણા માટે બેસ્ટ કહેવાય. એના કારણે આપણા શરીર ને જે પોષક તત્વો મળવા જોઈએ. એ મળી રહે છે, અને જો આપડે બહારનું જંક ફૂડ જો ખાઈએ તો એના કારણે જે આપણા શરીર તત્વો જોઈએ આવતા નથી, અને જે નિકામ ના તત્વો હોય એ આપણા શરીર માં પ્રવેેશ છે. જેના કારણે આપણું વજન પણ વધી જાય, અને વજનમાં પણ ઘટાડો નથી થતો આપ. પણ આળસ હવા લાગે છે, અને આપણે કામ પણ નથી કરી શકતા.
તમે તો આજે મારી આંખો ખોલી દીધી હું આજથી જ મારા ખોરાક ની આદતો બદલા બદલાવીશ બહાર નું જંક ફૂડ ઓછું અને ઘરનું પોષણ. એક ભોજન શરૂ કરી દઉં છું.
અરે વાહ આ સાંભળીને મને બહુ આનંદ થયો ચાલ મારો ઉપર વેરી થઈ ગયું છે, અને હું મમ્મી જોડે તે ખાઈ લઉં તું, તું ક્યારે અમારા ઘરે આવશે તું જયારે મારા ઘરે આવશે ને ત્યારે આપણે બંને. જણા સારું એવો હેલ્ધી નાસ્તો બનાવીશું અને બંને જણે ખાઈશું.
ચોક્કસ આ રવિવારે જ હું આવું છું, આપણે સાથે મળીને કોઈ નવી હેલ્ધી. ડીશ બનાવીશું અને સાથે જ જમીશું.
પાકું ચાલો ત્યારે હું જમી લઉ છું. તું પણ તારૂં ધ્યાન રાખજે અને રવિવારે તું આવજે એટલે આપડે બંને જાણી બેસીને વાતો પણ વધારે કરશો. એ વિષય પર અને આખો દિવસ આપણેે મજા કરીશું અને પછી આપડે જમી ને પછી તું તારા ઘરે જયા કરજે બાય બાય
બાય બાય થેન્ક યુ સો મચ ફોર ગાઈડન્સ આપવા બધા
હા હા ઓકે ચાલો તો રવિવારે મળીએે.
હા